હાલ, હા, અવાજ આવે રો
ઓવે અવાજ આવેરો
શું કરતી તી? હ, મજામાં, જમી લીધુ?
બસ. ફ્રી થઈ ગિયા હવે, હં, બધુ કામ પતી ગિયું.
હા, તો આજે, શું? આજે આપડે તો પછી સેના ઉપર વાત કરીએ, કે તુ કે એના ઉપર વાત કરીએ.
હા! ઉપર જ કરીએ.
હા, તો ક્યા અવે તો તું, કેવું ખાવું ગમે રે તને?
એમ તો સેન્ડવીચે સારી લાગેલી. અહિયાં તો ફેમસ ધોકડા જ છે વધારે ટેસ્ટ કર્યાસે તો
તો અમે આવ્યા તે વખતે કાંક તમે લઈ આવ્યાતા ને, એ શું હતું ગોળ ગોળ? તો એ
પેટી સાથે પેટીસ અહિયાં ફેમસ પેટીસ ફેમસ હૈ પેટીસ ને એટ બીજા અહિયાં ઢોકળા વધારે પ્રખ્યાત ઢોકળા ખમણ ઉલાતા ઢોકળા પાછા તીખા ને એવારા ને
ખની વાય મસાલાાર
હો એટ અહીયા ચ ચટણી ના દે અહિયાયા ખમણ ખમણ ભેગું ને થડા તીખા ને એવા આવે ખમણ અને એના ભેગુ ડુંગળી ને મરસાદ દે
હા એટલે કઢી ના હોય એમે
હા કઢી નહી કે ગ્રીન ચટણી નહી કાઈ નહી
એટલા ખમા ખાવાના ડુંગળી ભેગાય
હા પ એ ટેસ્ટ અખર લાગે રો એનો
મસાલા વાળા વ તીખા લાગવ એવું કાઈ નથી
અમ તીખા ને એમ લસ હોય એ અખર લાગેને ડુંગળી એ મીઠા મરચાં વાડી જ હોય એકદમ પ્લેન ના હોય જીણી જીણી કટકાવાની
એટલે ખમણ આપડે શું કે કટકા કરીને ખાઈએ એવી રીતે ખાવાનું હશે તો
એના નાના નાના દિસ આવે એના એ એક દીજો મતલબ એક ખાવાનો ગક અને ડુંગળી ખાવાની એમ આપડે મે ચટણીમાં કેમ ઓલું કરી ખાઈએ એમ નહી આ ડુંગળી ભેગું હા સલાડ ભેગું ખાવાનુ એવી રીતે બને ચટણી નથી દેતા આવેને
શેમાંથી બનાવ આ થે ઓમ નાયલોન ખમણ હોય એવી રીતે જ બને
થોડું અલગ રીતશે અહીયાંખ બનેરિયા હો ખબર નહિ હવે આમ લસણ વધારે આવે એમાં
અને જે પેલું પટિશ ની વાત કરીએ તો એ પેટિશ સેના માંથી બનેલી
એની અંદર દ્રાક્ષ બધું નાખેલા આવે એની રેસીપી તો ખબર હય ની પણ
હમ હા એ તો હ અખર લાગતી હતી અમે આવ્યા હતા અમને ભાવી ગણીધી
સ્પાઈસીને એવી હ ને જેને તીખું એવું ખાવું વધારે પસંદ હોય એ ટેસ્ટ કરી લેવા નુ
હા અને જે પેટીસ હતી એ બટાકામાં મેન અંદર શું હોય બટાકાનો માવો હોય કે પછી આવી રીતે ક માંથી બને્યા કે એમ પૂછતો હતો
હવે એનું સ્ટફિંગ તો હવે ખબર હ નહી હવે અનેર દ્રાક્ષ એવું નાખેલું હોું એ ખબર હ આધિ એમ પણ કેવી રીતે બનેલું એ અભી નથી ખબર હમણાં
એવું એમ તો ખબર રાખતી હોય તો
નથી ખબર
હા તો એમ આજ તો વેલા ના પરવા રે ગીધું
અ કોકા લેટ થાય ને એટલે નક્કી નહ એ તો જમવા વાળા ઉપર આધાર ફ્રી ફ્રી થઈને આવે જલ્દી એટલે ગ્રાહક ના હોય તો ખાઈવે કારીગર નહી રાખે ને પોતે ત્રણે જ કરે એટલે મારા ફછ આવી જને જમી જ
હા અને શું કેવાય તમે કક તે સ્નેપ મૂકી ક્યાં ખાવા ગયા હતા ત બાર હોટલમાં
હોટેલમાં હોય ત્યાં ચીજ વાળું મંગાવી તું પનીર ની સબ્જી
ચજ વાળી પનીરની સબજી એ તો પહેલી વાર હા પ
ચીઝ હતું ઉપર નાખેલું એટલે ચીઝ છીણેલું ઉપર નાખ્યું હોય પછી બે તર મુ ું હોય એટલે ઓગરી જાય ને ઉપર મેલ્ટ થઈ જાય ને એટલે ઉપર
મેથ થઇ જાય એ વાત સાચી પણ જો ભાવે કે તોમ છે લાગે ને લું પિજ્જામાં ખ્યા છે હા એટલે ખાલી લેયર હશે એમને
ઉપ કેમ આવે છીણી નાખે એમ નાખ્યું હોય પછી બેગ કરવા મક કયું હોય એ તો થોડું ઓગળી જાય ને ઉપર
બેન જગ્યાએ પેલું પણ હોય શકે ને અમે ચીઝને સ્લાઈસ નથી આપતી ખબર છે
હો વાર એ ખબર નહ હવે આ ચીઝ ના રસિયાઓ જે હે એને મંગાવીીધું
હ અહીં ક્યા એવું શાક જોયું જ નથી મે આજુદીમાં હો
ી જાણો હશે મેન્યુમાં જોવું પડે તો હોટેલોમાં
હા અમે દર વખતે અલગ અલગ શાખા મંગાવી પરંતુ એક જાણીતું શક ા મંગાવી ને એક અલગ શાક મંગાવ પરંતુ આવું કદી ક્યારે જોયું હોય ને ચીજ વાળું શાક
ચીઝ ન જતું પનીરનુંું ના કાજુ હૈદરાબાદી હતું કાજુ હૈદરાબાદ હતી કે કાક હતું
હા એ તો ખબર છે હૈદરાબાદ હૈદરાબાદ નહી બાંધો કક કાજુ પનીર નું શાક કે એવી તો હોયું
નાન મંગાવી દે એ બધાને આખર સારી લાગે વગેરે હોય બધાારે મને તો ઓછી પસંદ છે પણ ના મને ઓછી પસંદ એવું પણ લસ નાખેલું આવે થોડું ચીર ને લસણ એને બધું નાખેલું આવે
એ મસાલા થઇ જ
હમ એટ ગાર્લિક નાન કેવાય ગાર્લિક નાન જેને પસંદ હોય ગાર્લિક વાળું જેમલું એટલે ઓલું આવરું ને લસણ વાળી એમ બ્રેડ કટોસ્ટ કેરા ખબર હા ગાર્લિક બ્રેડ વાળય એવી રીત ગાર્લિક ના ને હા તો બસ આ રહું લસણ વાડી નાને
હોટલ માં અલગ અલગ મળે એજ ને તમારે બાજુ હોટલમાં અલગ અલગ મળેલું બધું હ તો અહીિયાયા આ બાજુ હોટલમાં ક્યાં જઈ ને ના ના મેનુંમાં જ હોતું નથી હા અમે તો મેનુમાં બધે જ જોઈએ અને અમે તો પાછું શું કહીયએ ખબર દર વખતે નવું ટ્રાય કરવાનું હોય ને મારે અમે એક જ વાત હોલમાં જઈએ અને એ હોટલમાં મેનુ નો ફોટો પાડી લીધો તે પછી મે જે મંગાવી ને સાથે એના ઉપર ટીક કરી દઈએ અને જે સારું લાગે એના ઉપર ડબલ ટીક કરી દઈએ એટલે આવી રીતે અમે લિસ્ટ બનાવેલા જેટલી વાર અમે હોટલમાં જઈને એટલી વાર આવી રીતે કર એ લિસ્ટમાં આવે તે તે જે કીધું એવી તો કોઈ આઈટમ અંદર હેજ નહી, તમાર બા જુ બઉ અલગ આઈટમો મળે રી.
હા તો મું સર્ચ કરીન દૈ જીશ. બતાવીશ, હશે તો.
તો એમ નઈ આવી તમેં જો આ ઇટમ મળે છે તો પછી આપડી બાજુ અમારી બાજુ જે મળતી છે એ આઈટમ હોય કે તમારી બાજુ? જેમ કે પનીર બટર મસાલા એવી રીતે, પછી તંદુરી નાન. એ બધું એવ
પનીર ભુરજીન, પનીર અંગારા બધું જ, બધું જ મલેરુ.
ઓહો! તો તો આ તો વધારે પડતું મળતું ઓહે મળેરુ તમાર બાજુ તો. આમાર બાજુ એટલી બધી વેરાયટી નથી જોવા મળતી અહિયાં તો. અરે નથી હોતી અમારે ભાઈ આપડે અહિયાં તો હવે તારા બડે માં પણ જતા તા તે જો યુ છે કદી? લી તો અમે આપડી દર વખતે મેનુ જોઈએ છીએ પણ, હા વાત હા તે રીડ કરી જ જોયું છે પરંતુ ક ક્યારે મળ્યું નથી આવું.
હા તો જોઈશુ, હાલો તઇ, નેક્સટ ટાઈમ. બીજી વાર.
બીજી વાર શું જોવાનું? કઉ તો છું, હૈ નઈ, પછી જોવાન સુું તારે?
અહિયા આવવતા યઈ?
હા તો અમે હવે ત્યાં આવ્યે તારે ચાખીશું. પછી બીજું કઈ એવું કઈ નવું અલગ જે ટ્રાય કર્યું હોયન, જે અહિયાં ના હોય, ત્યાં હોય?
કરીએ તમે કરીએ સેન્ડવિચ ટ્રાય, બારની?
ના, બારની સેન્ડવીચ નથી ટ્રાય કરી, પણ ઘરે મમ્
વોલકેનો વાળી, વોલકેનો વાળી.
એવી સેન્ડવીચોતો અહિયાં ક્યાં માડતી પણ નથી.
હશે, સેન્ડવીચની જે સ્પેશિયલ દુકાન હોય ને ત્યા જ જડે.
હા પરંતુ અમારા પાટણમાં તો આ આવી કોઈ દુકાન છે જ નહી સેન્ડવીચની સ્પે શિયલ દુકાન તો. ક્યાંક મળતી હોય તો પછી એમાં બધું ભેગું મળતું હોય દાબેલી, વડાપઉ સેન્ડવીચ અને એ સેન્ડવીચ હોય ને તો એમાં ચીઝ સેન્ડવીચ હોય, પછી બટર પનીર સેન્ડવીચ હોય અને આ જે
વેજ હોય ને ઉલી હોય
એ જ
પછી, એમ તો સારી હ
અવે
અ થ્રી લેયર વાળી હતી, એમાં નીચેના લેયર વાય ને બટાકાનો માવો મૂકે. પછી ઉપર વરી બ્રેડ મૂકીન ને એની ઉપર અને કેપ્સિકમ, ડુંગળી અને મકાઈ ના દાણા, ને થોડો ઓરેગાનો ને ચીલીફ્લેસ. બસ અન થોડો મસાલો છાંટે ઉપર થી. મેં થોડું ચીઝ છીણીન નાખયે છે.
સુ પ્રા સુ પ્રાઇઝ હતી એને, સેન્ડવીચની?
એની પ્રાઇસ તો એકસો ત્રીસ, એકસો વીસ એવી એવી હોય. અમે નોર્મલી તમે ખાઓ નેન તમે નોર્મલી સાદી પણ સેન્ડવીચ ખાવઓ ને? તો એની એ સાઈઠ, સિત્તેર જેટલી હોઈ જી રી. એમાં બટર વાળી તમે શેકાવ કે તેલ વાળી, તેમાં ભાવનો ફરક પડી જાયે. હા
એ તો હોય છે કે તમારુ પેલું શેકાઈ ને આવે ને એ સેન્ડવિચ કાક સિત્તેર, એસી રૂ કનું હોય છે અનેમે
અને સિમ્પલ વાળી હો શાદીમાં તો શાદીમાં કઈ ના હોય તો એ ભાવ તો લઈ જતો મોંઘવારી વધી ગઈ તે
તમારી બાજુ જે સેન્ડવીચો ન માનમ છે લુસ પણ આવતી હોય છે સુરત ને અમદાવાદ અને આ બધી સિટીઓમાં જે સેન્ડવીચો આવે છે એવી સેન્ડવીિચો તો અહીં જોવા પણ નથી મળતી
હ એવું
હા ક કીધું ને વોલકર નો સાડ છે તો વોલ્કી નો સેન્ડવીચ નવસારી તો પાટણ કરતા પણ નાનું છે તો ત્યાં મળે છે અહિયાં નથી મળતી
એવું કેને કીધું નાનું છે
નાનું જ છે ને દેખાયું ગુજરાત ના નકશામાં
બસ્ની દ્રષ્ટિ
એવું હ અહં તો મોટી મોટી બ્રાન્ડ ન બધી જ વસ્તુ જાડે ર અહ પેન્ટાલુસ હૈ જુડિયો હૈ રિયલ વેલી હૈ
હા એ તો હ નાનું હ પણ તોુ અમીર હ
એલે લેન્સ કાટે હે ને શ્યા કેટલી જાતના તો મોટી મોટા બ્રાન્ડ ના તો કપડા ની દુકાનો મોલ ને એ બધું
હા
બઉ છે અહિયાં
આના વિશે તો આપડે વાત ચાલતી જ રહેશે આના વિશેે તો આપડે વાત ચાલતી જ રહેશે પછી ખરું બોલતો
હ
હા બાય
હ